હલો.
મા
હલો બોલો.
શું કરો છો.
બેઠા છીએ.
એવું છે સવાર સવારઠી નવરી થઈ ગઈ શું.
હા બસ હવે ખાલી નાવા બાકી છે.
અચ્છા નાવાનું બાકી એમ.
બાકી બધું કામ પતી ગયું.
એટલે પેલા કામ કરવાનું પછી નવાનું.
હમ કેમ નઈને ડાયરેક ઊંઘવાત થાય ને એટલે નાઈન ને પહિ કોમ કરવા ન નહી ગમતું.
બરાબર સારું કેવાય તમારે નાવાનું પછી હોય જવાનું અમારે જવાનું તો કોલેજમાં જવાનું વેલા વહેલા ઉઠીન.
કોલેજ થી ઘેર આવવાનું નહી કંટાળી.
હજુ તો કોલેજ ને હોયથી પાછું ટી ભી જવાનું હો ત્યાં ઇન્ટર્નશીપ માટે પેલું ઈંગ્લિશ નું છે કોકન.
હમ્મ
એટલે ત્યા જવાનું ત્યા એક કલાક કલાક ઉપર ચલાય લે એમને મૂડ હોય એમ
ક કેર જવાનું
હા પછી ઘેર આવું કાલ તો દેખ સાડા અગિયાર અમે ગયા તા અરે અગિયાર વાગે અગિયાર થી સવા બાર જેવું ચલાયું હતું એમ
હમ્મ
હવ એસી હોય એટલે ચાલ બાકી તો હો ઘંટાળી જવાય ન કેતો
તું ઘરે કેટલા વાગ્યા આવ
હું ઘરે સાડા બાર જેવું આઈ જાવ
એવું
બીજું કે તારે કેવું ચાલે
જલસા બકા
જલસા છે એમને તો તો સારું કેવાય
છે
બીજું કેક કે ફરવા બરવા જવાનું કે નઈ
હા હમણાં તો વિચાર નથી ક્યાંય જવાનો
કેમ?
હમણાં જઈ ન આઈ એટલે હાલતો ઘરે જ
એવું છે અત્યારે તો મોસમ કેવું સે, વરસાદવાળું વરસાદ આવતો નઈ
આવામાં સાપુતારા મજા જવાની આવે.
આ વખત તો વરસાદ આવતો જ નહી, ને તે આગલી સાલ તો વરસાદ બંધ થતો નતો. આગલી સાલ વરસાદ બંધ નતો થતો સીઝન વગર આવી ગયો હતો, આ વખત સીઝન એ તો એ આવતો જ નઈ.
હા તોય આવતો નઈ ને, કેટલી ગરમી લાગે તોય નઈ આવતું. બીજું કે અલો
બોલ
કોલેજમાં હે?
હમ્મ, કોલેજમાં.
એવુ.
હમ્મ
બોલ આ કઉ વરસાદ આવતો નઈ, અમાર જેવા ને મગફળી વાવાની હોય.
હા હાચી વાત હ.
વરસાદ
આતો વગ, એમ ની વરસાદ આવતો નહિ, તો લોકો સાપુતારા ફરવા કેમ જાય.
સાપુતારા તો એમને મોસમ એવુંજ હોય ને ત્યાં તો.
પણ વરસાદ વગર શું ફરવા જતા હશે?
અરે! એ બાજુ વરસાદ હોય શકે એવું બી હોયને, આપડે આ સાઈડ નઈ. એ બાજુ હોય બી શકે, અને બીજું અત્યારે ગરમી તો ના જ હોય ને, અત્યારે જો ગરમી હૈ એકદમ આમ ભલે વરસાદ નઈ.
નહી લાગતી, મને તો ગરમી લાગત સે.
તનં તઓ લાગે, હોવાય તો નહી લાગતી મન કોલેજમાં, તે મને કોલેજ જોય ખરા?
અ, ના, મેં નહી જોઈ તાર કોલેજ.
એવડી મોટી ખબર? જોયું તો, ના એચ એન જી માં નહી. મારી કોલેજ એચ એન જી થી આગળ. ભગવતી સ્કૂલ રહી, ને જા તું ભણતી.
હા.
અય પેલા આવે, કોમર્સ કોલેજ એ હા, એક્સપેરિમેન્ટલની બાજુ માં હમ્મ, ત્યાં છે.
હું તો અચન જીમ
એવું એચ એન જીમ નહિ મારા કોલેજ.
મારી કોલેજ તો કેટલી મોટી હે, ત્રીજા માળે, ત્રણ માળે.
તું સીડીઓ ચડીને જાય.
સીડીઓ ચડવી જ પડેને અને અમાર કેવું હોય ખબર હા. ક લાગે પણ શું કરીએ કે અમારે લેક ચારમાં આમ આપડે સ્કૂલ માં કેવું હોય કે એક જ ક્લાસ ફિક્સ હોય. અને અમારે અહિયાં તો કેવું લેક્ચર બદલાય એમ આપડે બેગ લઈને જવાનું બીજા ક્લાસમાં ત્યાં જ સર હોય સર ત્યાં હોય એમ અલગ સબ્જેક્ટ માં અલગ અલગ ક્લાસ હોય એટલે અલગ અલગ ક્લાસમાં જવાનું પાછું. એક ક્લાસ માં બેહવાનુંય નહીં.
બદલી નાખવાનું જે એમ લેક્ચર આવે એમ ક્લાસ.
હમ્મ. પેલા તો અમાર અતાર તો સારું બીજા જ માળે હે પેલા તો કેવું હતું ખબર એક ક્લાસ એક લેક્ચર હોય ને બે બીજા માળ્યા હતું પછી બીજું લેક્ચર ત્રીજા માળે હતું. સીડીઓ ચડ્યાને થાકી જવાનું સીડીઓ ચડો ઊતરો. હઉ ચડવામાં ઉતરવામાં જ થાકી જાય.
કંટાળો આવે.
તો સારું આમ તો ઘરે કામ કરીને બાર વાગે ફ્રી થઈ ને હોઈ જવાનું.
હઓ મજા જ છે ને પણ એક બાજુ કંટાળો આવે યાર થોડું રિલેક્સ થવું હોય તો કરતા તમે તો કોલેજમાં જઈ ને રિલેક્સ થઈ જાવને
કોલેજ માં કોણ કે રિલેક્સ થવાય. તો એવું બધાને લાગે કે કોલેજમાં આમ બધા ફ્રેન્ડો મળેન હ તો કોઈ ના ઘરે રહીને તો મજા નઈ જ આવતી.
તો ભાઈ.
એક રીતે તોમ સારું કોલેજ ભલે જવા મળે પણ સ્કૂલ વાળું સારું હતું. એક થી પૂવાચ અરે એક થી શું દસ થી પૂવાચ એમ મજા. પણ જયાર સ્કૂલ હાતા ના એમ થતું કે ક્યારે પતી જાય સ્કૂલ
માઈએ.
હમ્મ જવું જ ના પડે એવું પણ હવે એ દિવસો યાદ આવે. પેલા તને યાદ આવે સ્કૂલ ના દિવસો.
મને સ્કૂલ તો ભૂલાતી જ નહી યાદ કરવાની ચો વાત હે
ચમ નહી ભૂલાતી તારું શું હતું
એટલે બઉ સ્કૂલ યાદ આવે એમ બધા ફ્રેન્ડ હોઈ જોડે પહિ બંક મારીને પકોડી ખાવા જતું રેવાનું
હા, વાત તો બઉ ડેરિંગ બાજ હતી એમને
હા, હું તો પાસલા ઘેટે થી એકટીવા લઈને બાર પકોડી ખાવા એટલે હાલ મુકો. કુડી જેવી હ
હા અમે તો સ્કૂલ તો હેડતા જયા
હું તો એકટીવા લઈને
એટલે સવારે મૂકવા આવતું કોઈ પછી રિટર્ન માં તો બધા ફ્રેન્ડ જોડે ચાલતું.
મન તો એક્ટિવા લઈ ને હું તો ખબર હે ને હેડી ના શકું.
હા, તમે તો યાર મોટા માણસો કેવાઓ
મોટા એ નહિ બો નોના મોણસું એટલે હેડી રેહે
ના ના એવું થોડું વાય પડી
એ હેડ ને આપડે બે હવારમા
દોડવા જશો? ભોલ્યા જોડે.
ઓલ્યા જોડે દોડવા તો નહી જવું પણ હેડવા જઈએ હું દોડી ના શકુ.
તો તું યોગ કરવા જા ને પેલું પાછળ ચાલે જ છે ને.
હ, ભગવાન મુ ઉઠી ના શકું એટલાં વેલા.
હા તો તો તું ચાલવા જવાને કે કેટલા વાગે જવાની ચાલવા?
છ થી સાત.
એટલા વાગે તો તમારી કોલેજ હોય ને.
તું કેટલા વાગે જતી રેયે કોલેજ.
હું કોલેજ દેખ મારે સાડા સાતે લેક્ચર હોય. એટલે સવા સાત કે હું નીકળી જવું ત્યાંથી. આજ તો કેટલાં વાગેઆયી ખબર હું આઠ વાગે આયી કોલેજ. એ બી કઈ રીતે, તને આખું રૂટી..
કેટલા વાગ્યા
હ, પણ આમ રેગ્યુલર હું કેટલા વાગે ઉઠું ખબર સાડા સાત કે છ.. અથવા તો છ પિસ્તાલીસ જેવું ઉઠું. સાત વાગે તૈયાર થઈ સાત સવા સાત જેવુ. અને ઘરેથી નીકળી જવું, પછી વચ્ચે આપડે જે સિંધવઈ આવે મંદિર.. તે દર્શન કરવાના પછી કોલેજમાં, પણ આજ તો મને.. પેટમાં બોવ દુઃખતું તું થોડી તબિયત સારી નથી. એટલે કોલેજમાં લેક્ચર નહી ભરું જઈશ ખરે. લાયબ્રેરી માં બેસીશ. તો પેલા ઘરથી નીકળી, પેટ્રોલ પુરાયુ.. પછી આપડે જે સિંધયમાતા નું મંદિર છે. ત્યાં આગળ બેઠી. નવ વાગ્યા જેવી બેઠી, બુક ખોલી બેઠી તી પણ વાચ્યું તો કંઈ નઈ. થોડું એક પેજ વાંચ્યુ તું.
હમ. !
પહીં ઘણાં બધાં સ્ટુડન્ટો ભી. ત્યાં દર્શન કરવા આવે બધાં આવે અને મસ્ત ને. નેચર માણ્યું.
હમ. !
ને એકદમ આમ શાંત શાંત સાપુતારા જેવી જ ફીલિંગ હતી.
મજા આવે આમ બેસવાની એમ.
એકલી જ બેઠતી હે ને એમ એકદમ શાંત. એટલે ત્યાં બેઠી પછી નવ વાગ્યા એટલે કે કીધું હવે જવા દે.
કોલેજ આવી હવે કોલેજ માં લાયબ્રેરી માં બેઠી તી. વાંચતી તી.
હં હં હં
અને હવે સાડા દસ કેવું કંઈ થાય સાડા દસ પુણા દસ એટલે પાછું જવાનું ટી બી ત્યાં જઈને એ જે ભણાવે એ ભણવાનું.
અને પછી આવીશ ઘરે ઘરે આઈને પછી કપડાં ચેન્જ કરીશ ખઈશ થોડું. પહિ હુઈ જ ઈપછી મુ
એસી એસી કરીને સુઈ જઈશ.
ના ના એસી બપોરે નહી કરતી.
કેમ.
ના યાર મનતું નહી ગમતું માર મમ્મી કરતી પણ એ તો હવ હમણાથી ઊંઘતી જ નહી.
વાતો એ નહી કરતા.
હા રાતે તો કરીએે ને આખી રાત ચાલુ જ હોય.
એવું ના અમે તો દિવસે જ કરી રા
અરે કાલ તો કાલ તો હું ઘરે જઈ ને આઈ થી. ટીબી તો જઈન મા મમ્મી કીધું ખાઈ લે પેલા તો નતું ખાવ પણ પછી કાધું થોડું દાળ ભાત ખાધા અને હું હુઈ જય છેક હું કેટલા વાગે ઉઠી ખબર છે. પોહોચવા ગયા છે બસ કન્ટિન્યુ ઊંઘી આટલું બાકી હું કદી હું ઊંઘતી જ નહી.
તબયત ઠીક ના હોય એટલે ઊંઘ આવે જ.
હમ્મ મા મમ્મી કીધું તું કે દાળ ભાત ખાવ હું ઊંઘ આય જશે. મને એટલું આખું બોડી પેઇન કરતું હતું બોલ.
હાલે દાળ ભાત ખાવાથી ઊંઘ ના આવ.
આનું કારણ શું હશે ખબર તને
હમ્મ.
પીરીયડ રેગ્યુલર નઈ મીન્સ કે આપે જેમ હવે આ વખતે હું વીસ તારીખે થઈ તો આવતી વખતે હું વીસ તારીખે નઈ થતી પંદર તારીખે થઈ જો પહેલા જ ચાર દિવસ પાંચ દિવસ પહેલા થઈ જવાય
હા થાય એવું કોક ને.
ના મારે એવું જ થાય છેક થી પહેલેથી
એવું.
એના લીધે મને બઉ પેન થાય. શું કરીએ કે
સ્ત્રી નો અવતર ચોકવાય કોલ્યો હોય.
સાચી વાત છે. સારું જા ચલ તાર મોડું થશે હવે.
એવું હે ઉભી રે. ઉભી રે ઊભી રે પાંચ મિનીટ જેવી વાત કર લે. પછી જઉં તાર જોડે વાત કર કંટાળો નહી આવતો યાર તું તો મારી સુખ દુખ ની હાસ તો વળી મજા જ આવે શું કરે તાર મમ્મી જઈ નોકરી
હા નોકરી જી
કેટલા વાગે.
કેટલા વાગે કેટલા વાગે નવ વાગે ગઈ.
તો તું ઘરે આમ કંટાળતી નહીં એકલી એકલી
કંટાળો એટલે વાત જવા દે એટલો કંટાળો આવે
આટલુ તો થોડી ઊંઘ એય આવતી હશે તન
હ એટલે જો હું મિનિમમ બાર વાગે ઊંઘું તો મુ ત્રણ વાગે તો ઉઠી જઉં ઊંઘવાનો ટાઈમ થાય એ વખતે તો હું ઉઠી જ જાઉં
પછી હ હું પટાકયો
હવે કંટાળતી નઈ એકલી જાગિન આબ તો ટાઈમ નથી ઊંઘવાનો.
શું કરુ પણ
તાર ફોન જોવાના
એક મિનીટ ઉભી રે જે હો ફોન આવ
હા હા
હેલો
બોલો કન
હારું હેળ હીના ભાભી હતા ઈ તો.
અચ્છા સારું ચલ બાય.
એ હા બાય.